જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ હું મજામાં. તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું. ઘરે પણ બધા સારા છે.
હા, ચલો ને આજે અત્યારે જોવાનું ગેજેટ નો આધુનિક યુગમાં કેટલો ઉપયોગ થઈ રહ્યો છે. તેના ફાયદાઓ અને ગેર ફાયદો વિશે પર કઈક સરસ મજાની ચર્ચા કરીએ મને તો અડધા ગજેટ વિશે જ ખબર છે તમે મને કે આમાં શું અલ અત્યારે નવું નવું આવી રહ્યું છે.
બિલકુલ અત્યારે જોને આ આધુનિક યુગમાં તો કેટલા બધા જાતના પેલાં આધુનિક ઉપકરણો આવી ગયા છે. કે જોને આપણે સવારે ઉઠીએ અને રાતને સૂએ ત્યાં સુધી આપણે બધા જ ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે અત્યાર તો જો ને તમને અ પહેલાં તો કપડાં ધોવા માટે મશીન એ બધું તો ચાલો નોર્મલ હતું આવી જ ગયા છે. પણ અત્યારે તો તમને ખબર પોતું મારવા માટે અ રોબોટ જેવું મશીન એ પણ આવી ગયા છે. વાસણ ઘસવાના ડિશવોશ એવા જાતજાતના બધા ઉપકરણો આવી ગયા છે. છે ને. એનાથી આપણું જીવન ઘણું સહેલું થઈ ગયું છે.
સાચી વાત છે અને સૌથી મોટો ગેજેટ જેની પાછળ આખી દુનિયા આજેે પાગલ છે જેની મારફતે આપણે હમણાં વાત કરી રહ્યા છે આ વિષ પણ એ છે મોબાઈલ ઝડપી
હા એના વિશે તો જો હું દિમાગમાંથી નીકળી જ ગયું સૌથી મોટું ગેજેટ તો આ એક મોબાઈલ જ છે કે જેણે કંઈને આપણે મોબાઈલને નથી ચલાવી રહ્યા આપણો નિયંત્રણ મોબાઈલ પર નથી પણ મોબાઈલ આપણને ચલાવી રહ્યું હોય છે. એવું મને તો લાગી રહ્યું છે.
હા સાચી વાત છે ઝડપી સંપર્ક સાધવાનો આ મોબાઈલ નો સૌથી મોટો ફાળો છે. કે દુનિયામાં કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે સેકન્ડોમાં વિડીયો કોલ કે સાદો કોલ કે મેસેજ દ્વારા વાતચીત શક્ય બને છે. બીજી વસ્તુ કે માહિતીનો ભંડાર આની પાસે તો જેટલો એમ કેને ઓ વધારે એટલો બી ખોટે એવો થઈ ગયો છે. શિક્ષણને આપતી એપ્સ દ્વારા વિદ્યાર્થીઓ અને પો પ્રોફેશનલ કે પ્રોફ ન પ્રોફેશન હોય એ ઘરે બેઠા.. નવું શીખી શકે છે ઘણી બધી સ્કીલસ શીખી શકે છે આ ગેજેટ્સ ન તો મતલબ જેટલો વધારે તારીફ કરીએ એટલી ઓછી છે.
સાચી વાત કહી અને આવોને પહેલાં તો ક્યાં આવા બધા વસ્તુઓ હતી કે પહેલાં તો છેને ને કેવા ટેલિફોનો હતો એનાથી પહેલાં ખત લખવાનો અ જમાનો હતો, પછી ટેલિફોન આવ્યાનો પછી આ આવ્યો મોબાઈલ સૌથી આપણા એક વર દાનરૂપ સાબિત થયું છે એને એને તમે કીધું તેમ એનાથી આપણે ઘર બેઠા શિક્ષણ લઈ શકીએ, આપણા ક રોજગાર ચલાવી શકીએ, ઘર બેઠા આપણે એમાંથી આપણું કામકાજ કરી શકીએ અને કેટલી માહિતી આપણે મોબાઈલ દ્વારા મેળવી શક કિએ છે.
સાચી વાત છે અને બેંક નું કામ હોય, ઓફિસ નું કામ હોય, ઘરના બિલ ભરવા જેવા કાર્ય તો મિન ટોમાં થઈ જાય છે અને આ બધા ઉ ઉપકરણોનો ઉપયોગ કરવાથી. સમય પણ બચે છે. લેપટોપ લઈ લો લેપટોપ અંદર ગેજેટ જેવું કમ્પ્યુટર છે એ પણ એક ગેજેટ. છે એમાં આપડે ઘરે બેઠા બેઠા ઓનલાઈન મીટિંગો કરી શકીએ છીએ ઇન્ટરવ્યુ પણ હવે તો આપી શકીએ કોઈ બી બીજા શહેરોમાં દૂર જવાની જરૂર નથી પડતી. વ ફ્રોમ હોમ. એ પણ આપણે લેપટોપ માં બે એકઠા કરી શકીએ છીએ.
બિલકુલ સાચી વાત કરી. અત્યારે તો જોઓ ને બધા કામો એક ચૂટકી બજાવીને આ ફોન અને લેપટોપના માધ્યમથી થઈ જાય, પણ તમને નથી લાગતું કે આ બધાના થોડા ગેરફાયદા પણ હશે અને આ બધાનો ઉપયોગ કરી કરીને આ જે માનવી છે તે કેટ કેટલો આળસી થઈ રહ્યો છે.
હા. આળસ તો માણ માણસમાં ગેજે નો ઉપયોગ કરવાથી ખૂબ . હવે તમે જે ઉદાહરણ આપ્યું ને કે જેમકે વોશિંગ મશીન હવે જે મહિલાઓ છે બહારનું કામ કરતા હોય છે, ઓફિસ નું કામ કરતા હોય છે એ લોકો મા સા-સારું છે કે એમને મદદરૂપ થાય છે. એમને બંને કામ મેનેજ કરવા માટે મદદરૂપ થાય છે પરંતુ જે લોકો ઘરે હોય છે એ પણ આ વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. અને એનાથી સરીર આળસું બની જાય છે. પેહલાના લોકો કે હાથથી કપડા ધોતા રોજને રોજ બધાના, તેમા સુ હાથની એક્સરસાઇઝ થઈ જતી, કાંડાની પછી શોલ્ડરની, બધી એક્સરસાઇઝ એમાં થઈ જતી પરંતુ હવે એક બટન દબાવ્યું એટલે પ અડધો કલાકમાં કે પંદર મિનિટમાં કપડા ધોઈને સુકાઈને બાર આવે છે અવે તો.
બિલકુલ અને જોઓને અત્યારે તો એકદમ આવા મશીનો પણ નીકળી ગ્યા છે અત્યારે તો ચાલો થોડાક સેમી ડ્રાય જેવા થઈને આવે છે પણ અત્યારે તો એવા પણ મશીનો નીકળી ગ્યા કે એકદમ પ્રોપર જેવા આપણે સુકઈવા હોય ને બાર હવામાં એવા એકદમ ખાલી તમારે ગળી કરીને મૂકવાના એ રીતના પણ મશીનો નીકળી ગ્યા છે કે મતલબ દુનિયા ક્યાંથી ક્યાં પોચી ગઈને ટેકનોલોજીએ કેટલુ વિકાસ કરી લીધો છે કે એણે જાત જાતના એવાં ઉપકરણો બનાવ્યા છે કે જેનાથી આપણું જે રોજિંદું જે જીવન છે ને તે ઘણું સરળ બની ગયું છે.
હા, એ વાત તો તમે સાચી કહી. તમને એ ખ્યાલ છે કે આજકાલ તો વાસણ ધોવાની પણ મશીન આવી ગઈ છે કે લોકોને તો અવે વાસણ ધોવાનું પણ એટલો આળસ આવે છે કે આ આ જે બસ વાસણ નાખો એ મશીનમાં એટલે ધોઈને સુકાઈને . પડે ખાલી ટ્રોલીમાં ગોઠવવાના બાકી રે.
બિલકુલ ખરી વાત કરી તો એટલે તો આજકાલ જો લોકોમાં થોડીક બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ને કેમકે એ બેટ આખો દિવસ એમ એક તો એમને કંઈ કસરત થાય સરીરને એવું હાડ મારી જેવું કંઈક કામ નથી પાછા ઘરનાં કામો પણ આ બધી મશીનો કરી લે. અ મેં તો કેટલાના ઘરોમાં રોટી મેકર પણ જોયા છે કે રોટલી પણ એ લોકોએ બનાવી નથી પડતી. રોટી મેકરમાં તમારે જાતે લોટ બંધાઈ જાય, રોટલી થઈ જાય, ત્યાં સુધીની સુવિધા પણ મેં તો જોઈ છે તો આ માનવી પોતાના સરીરને જરાક પણ કષ્ટ નહીં આપે તો એને કેટલી જાતની બીમારીઓ પણ થતી છે ને મેદ સ્વીતા આવતી છે
હા એ વાત તો તમે સાચી હોય અને જે હવે ચાલો જે અ જે પુરુષો હોય જે એકલા રહેતા હોય અને એમને સમય ના મળે કે એમને બનાવતા ના આવડતું એમના માટે આ ગેજેટ ફાયદાકારક છે પરંતુ જે હાથથી બનાવે જેવી જે રોટી છે જે અહ ખાવાનું છે એમાં જે સ્વાદ છે ત્યાં રેડીમેડ બનેલા મશીનથી ખાવામાં નથી.
એ તો ખરું જ છે ને જે હાથની બનાવો અને મશીનમાં એમાં તો કેટલો આસમાન જમીનનો ફરક હોય છે. પણ આ જ છે આપણે સમય સાથે ચાલવાનું છે તો આપડી અહ ટેકનોલોજીએ આટલો વિકાસ કર્યો છે તો આપડા જીવન પણ એને સરળ બનાવીઓ છે. પણ એના વધુ પડતા ઇસ્તેમાલથી એ થો ઘણા થોડા ઘણા તો આપડે નુકસાન ભોગવવા જ પડે છે.
હા હા ગેજેટ્સ ના ગેરફાયદાઓ પણ એટલા જ છે ને શારીરિક સ્વાસ્થ્યને સૌથી મોટું નુકસાન. હવે જેમ કે મોબાઈલ કે લેપ તો સામે બેસી રહીએ તો સ્ક્રીન સામે સતત બેસી રહેેવાથી આંખોની નબળાઈ માથાનો દુખાવો અને આ બ ધા વોશિંગ મશીન કે પછ ત્યાં અહ શું કે રોટી મેકર એવા જે બધા ગેજેટ આવી ગયા એનાથી બેઠાડો જીવન ના કારણે ઓબેસીટી એટલે કે મોટાપો વધી ગયો છે માણસને વિચારવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે ને અત્યારે તો સૌથી મોટું એ આઈ ના જમાનો આવી ગયો છે એટલ જે વિચારવાની શક્તિ હતી માણસની એ પણ ગુમાવી દીધી છે લોકો બસ એ આઈ પર સર્ચ કરે કે બધું ઉત્તર મળી જાય
બિલકુલ પહેલાં તો લોકોએ પોતાના શરીરને કામ કરવાનું બંધ કરાવ્યું જે દિમાગ થોડું ઘણું પણ ચાલતું હતું એ તો હવે એ પણ લોકોને બંધ થઈ ગયા છે તો તરત એ આઈની મદદ લઈ લે છે તો તમને મતલબ એવું નથી લાગતું કે અગર આ એટલો ડિજિટલ જમાનો થઈ ગયો છે એટલા બધા ગેજેટ્સ આવી ગયા છે ને હજુ પણ ફ્યુચરમાં બધું થશે તો એના આથી તમને એવું નથી લાગતું કે જે માનવીની જે રોજગારની તકો છે તે થોડી ઓછી થઈ જશે કે રોજગાર ઓછો થઈ જશે
હા હા બિલકુલ લાગે છે તમે જોયું નથી કે આજકાલ તો રોબોટ્સ આવી ગયા છે જે રેસ્ટોરન્ટમાં જે સર્વ કરે છે વેટરની જગ્યા એ રોબોટ લઈ લે ર છે કારણ કે અમુક લોકોને એવું લાગે કે રોબોટ એક આકર્ષક તરીકે વર્તી શકે છે કે કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે એક સારું સાધન બની શકે છે પરંતુ ના બેટરોની જોબ એ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે તો આવી રીતે અલગ અલગ ફિલ્ડમાં જે રોબોટ થથા જશે બધુ કટ્રોલ આ ગેજેટ ના અડરમાં આવતો જશે તો પછી માનવી તો બેરોજગાર બનશે જ ને
હા બિલકુલ પણ તમને એવું નથી લાગતું કે એનાથી થોડીક નવી તકો પણ ઊભી થશે મતલબ જેમ કે અગર નવી નવી ટેકનોલોજીની શોધ થશે નવાં નવાં ઉપકરણો બનશે તો એના માટે પણ કોઈકને આ આખીરકાર આ બધું એક માનવી જ બનાવતું છે ને એના દિમાગનું જ આ ઉપજ છે ને તો કંઈ ના કંઈ મને એવું પણ લાગે કે એમાં થોડીક નવી તકો પણ ઊભી થશે કે લોકોને નવી નવો રોજગાર પણ મળી શકે છે આ આ વિષય પર
નવો રોજગાર મળી શકે ખરો એ વાત તો તમારી સાચી પરંતુ માનવી એ સમજવું જોઈએ કે આપણે એ ગેજેટ ને ચલાવીએ છીએ ગેજેટ્સ આપણને નથી ચલાવતા હ જો આપણે એવું વિચારીશું કે ગેજેટ એ આપણા બસ જીવનના કામો કરવા માટે અ નિર્ભર બની જશું એના પર તો તો પછી આપણે સંપૂર્ણપણે એના પર નિર્ભર બની જશું અને આખું જીવન આપણું આળસમાં જ જતું રહેશે તો એ વસ્તુનો વિચાર લાવવો એ ખૂબ જ ખોટું તો છે એને આ ગેજેટ ની નો ઘેર ફાયદો મોટો એ પણ છે કે એનાથી સમ અહ સમયનો પણ બગાડ થાય છે જેમ કે આ લેપટોપ અને મોબાઈલ પાછળ પછી સુરક્ષા અને પ્રાઈવસી નું પણ જોખમ વધી જાય છે અમુક વાર આ તા અંગત લેટા આપણે આ ગેજેટ્સ ને આપીને આપડે ગુમાવી બેસીએ છીએ.
બિલકુલ સાચી વાત છે. ઘણીવાર કદાચ એવું બની શકે કે આજે આપડા માનવીય બનાવેલું રોબોટ કે માનવીય બનાવેલા ગેઝેટ કોઈકવાર આપડા આપડા માટે ખતરનાક અહ સાબિત પણ થઈ શકે છે એટલે આપડે અમુક બાબતોનું ધ્યાન રાખવું તો ખૂબ જ જરૂરી છે જેમ તમે કીધું તેમ આપડે એ મશીનને ચલાવીએ છીએ મશીન આપણને નથી ચલાવતી.
હમ્મ. ઘણું સારું લાગ્યું કે તમને પણ આના વિશે ખબર છે. જય શ્રી કૃષ્ણ. હા.